હલો હલો હા તમને મારો અવાજ આવી રહ્યો છે? હા બોલો.
કેમ છો મજામાં?
હા મજામાં, મજામાં.
આજે આપણેે ખોરાક વિશે થોડીક વાતો કરીએ.
હા બોલો બોલો.
તો આજે લોકો ખાવાના એટલા શોખીન છે કે ઘર છોડીને બહાર વધારે ખાવાનું પસંદ કરે છે. અને ખાવાની પણ એટલી આજના ટાઈમે એટલી આઈટમો આવી ગઈ છે કે આપ અને તો નામે નહી ખબર હોય. એવા જાય તો પિ્ઝા, મોમોઝ એ તો બધા આપણા ઘરના વડીલોને તો નામ પણ નહી ખબર હોય કે આવી બધી વસ્તુ પણ વેચાય છે બજારમાં. એટલે આજે લોકો એટલા શોખીન છે કે ખાવાની પણ વાનગી નવી નવી નવી અભ્યાજ કરે છે અને એવું તો કોઈને ખ્યાલ નહી હોય લોકો આવીને ભેગું થઈ જ છે ખાલી. કે ચાલો નવું આવ્યું છે, ખાવા જઈએ. એટલે આજે લોકો ખાવા માટે એટલા આકર્ષાય છે. કે આ ખાવાનું આવું છે, ત્યાં આ દુકાન આવી છે, ત્યાં બહુ સરસ મળે છે એટલા બીજા દિવસે તો આપણે ત્યાં આ જાવાનું જવાનું ને જોવાનું અને જાય જ. અને પબ્લિક એ ખાય જ એટલે આજે લોકો એટલા બધા ખાવાના શોખીન છે કે એ એ લોકો ને શે કે ખાવાનું શું છે, સેનાથી બહેલ છે, એમાં આપણને શું મળશે હું એ આપણા માટે સારું છે, આપણા શરીર માટે સારું છે? એ આજે કોઈ નહી વિચારે અને ઘરનું ખાવાનું તો એકદમ ઓછું બસ આખો દિવસ બહાર રહેવુ અને બારનું ખાવાનું ખાવ એટલે જે પહેલા અટ ને ઘેરમાં બેસીને ચૂલા એ રોટલા બનતા, સાક બનતું અને જે ગરમ ગરમ ખાવાની ચૂલા પરથી રોટ ન કાઢી એટલે ખાવાની મજા આવતી ને એવી મજા તો અત્યારે મળે જ ને ઘરમાં. આજે તો ઘરનું સવારનું ખાવાનું ઠંડુ પડીને હાજે તેવું જ હોય બનાવેલું. લોકો ખાવાના એટલા શોખીન કે બસ આપડે તો બહાર જ ખાવું છે. ઘરનું તો કઈ ખાવું જ નથી. એટલે આ થોડુંક આપણે વિચારવું જોઈએ. કે આપણે બહાર ખાવાનું અને ખાવું પણ જોઈએ થોડું ઘણું. જેથી આપણને પણ આનંદ થાય. પણ ઘરે પણ તમે ખાવો, બનાવો તેજ વાનગી હો તમે ઘરે બનાવો. અને ગરમ ગરમ ખાવો અને ખવડાવો ઘરનાની જેથી ઘ ઘરના ને હો મજા આવે અને તે લોકો થોડા આનંદી કેની આ બધી વસ્તુઓ માર્કેટમાં આવેલી છે, વેચાતી છે. અમને તો કઈ ખબર જ નથી. તમે અમને બનાવીને ખવડાવ્યું તો અમને ખબર પડ એટલે તમે જાવો ખાવા પણ ટેસ્ટ લઈને ઘરનાને પણ એ ટેસ્ટ આપો ઘરે બનાવીને બધું જ બાર ખાવાથી આપણને આપણા શરીર માટે નુકસાન જ છે. એટ ખાવું પણ આપડા શરીરને જોઈને ખાઓ કે આપડે કેટલા પ્રમાણમાં બહારનું ખાવાનું ખાવું જોઈએ અને કે ટલા પ્રમાણમાં નઈ ખાખું જોઈએ. એટલે આપડે એ પણ થોડુંક આપડે સાવચેતી રાખવી જોઈએ. અને સાવચેતી આપ્પી પણ જોઈએ. આપણા ફ્રેન્ડ સર્કલમાં હોય કે પછી ઘરના હોય કે આજુબાજુવાળા. તમે ખાવો પણ ઘરનું પણ એજ પ્રમાણમાં ખાવો પૌષ્ટિક આહાર પણ એટલો જ લ્યો જેટલો તમે બહારનો લો છો. અને બહારનો એટલો જ લો જેટલો તમને શ તમારા શરીરને અનુકૂળ આવે છે. આખો દિવસ બહારનું ખાવાથી તમારું પેટ તો ફૂલ થઈ જશે પણ તમારું શરીરને નુકસાન એટલું થશે કે એક દિવસ આવશે કે તમારું શરીર તમારો સાથે જ નઈ આપશે. એટલે ઘરનું ખાવાનું જે પૌષ્ટિક આહાર ઘરે બયનું હોય એને ન છોડો. એને પણ તમે ખાવો. અને એની સાથે તમે બીજું લેવો. એટલે તેના માટે તમારે શું કેવું છે કે આજે આ જનરેશન બહારના ખાવાના માટે એટલા શોખીન છે કે ઘરનું ખાવાનું તો ભૂલી જ ગય છે.
હા તમારી વાત એકદમ બરાબર છે. આપણે જાણીએ છે તેમ જ
અત્યારના સમયમાં લોકોને ખાવા પ્રત્યે ફૂડ પ્રત્યે તો એટલો ક્રેઝ છે ને અત્યારે આ સમયમાં. આપણે જોઈએ ને લોકો એટલા બધા ગાંડા થ્યાં છે, એટલા બધા ગાંડા થ્યાં ખોરાક પાછડી જે શું કઉ એમ. એ લોકોને એવા અતરંગી અતરંગી ફૂડ આવે છે. જેમ કે જાપાનમાં મળતા ટેકનોલોજી એટલી જઈ રહી છે કે છે જાપાન છે, ચેનિયા છે. તેઓ મોટા તાના ઓ પણ આપણા ભારત દેશમાં અવલેબલ આપણને જોવા મળે. જેમ કે જાપાનનું પીવું સુશી છે. જેવા કે ઘણા બધા ફૂડ આપણને જોવા મળે છે. તમે કીધું ભાઈ અમુક ના તો આપણે નામ જ ખબર હોતા નથી, નામય ખબર હોતા નથી. એવા ફૂડ આપણે અન ચાઇનીઝમાં છે મંચુરિયન છે, નુડલ્સ છે હક્કા નુડલ્સ છે. બધું જાત જાતનું આપણને જોવા મળે છે પરંતુ એ આપણે જે તે મુજબ આપણને ભારત દેશમાં આપણા જે અલગ અલગ વિસ્તારમાં પણ અલગ અલગ વાનગીઓ જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ તે મુજબ ગુજરાતમાં આપણને ઢોકળા, ખમણ ને આપણને વધારે કેસ જોવા મળે છે. ત્યારે રાજસ્થાન બાજુ આપણને જોતા આપણને દાલબાટી દાલ દાલ દાલબાટીને એવું મળે. જ્યાંરે મહારાષ્ટ્ર સાઈટ આપડે જોય તો તાં મિશલપાઉં છે પસી જોવા મળે છે. તો અલગ જ વિસ્તારમાં આપણને અલગ ટાઈપને ફૂડ આપણને જોવા મળે છે. લોકો ઘણા બધા છે. ઘણા આપણે તેમ કહ્યું તે મુજબ ઉ બહારનું ખાવું પણ જોઈએ, સ્ટ્રીટ ફૂડ આપડે ખાવું પણ જોઈ પણ એટલું બધું ન ખાવું જોઈએ કે તે આપણા શરીર માટે હાનિકારક હો. આપણે જાણે છે તમે કીધું તે પ્રમાણે આજના સમયમાં લોકોને ઘરનું ખાવાનું કરતા આપણને બહારનું ખાવાનું વધારે ગમતું હોય છે. તો પછી ત્યાં પછી તમે હોય કે હું હોય મને પણ થાતું હોય કે ઘરનું તો શું ખાઈએ, શાકભાજી તો શું ખાઈએ. કે પાઉંભાજી ખાઈ આવું, ગમે ત્યાં બહારનું ખાઈ આવું, મન થાતું હોય છે પણ એવું નહીં બહાર ખાવું તમે ખાવો હું ના નથી, ના નથી. પણ બહારનું ખાવાનું સાથે-સાથે આપણે ઘરનું પણ ખાવું જોઈએ. કેમ કે બહારનું જ્યારે ખાયા કરી તો આપણી હાનિકારક વધારે પડતાં મસાલા, વધારે પડતાં હોવાના કારણ કે આપણા શરીર માટે એટલા પણ સારા રહેતા નથી. તેથી આપણના શરીરને આપણને ખૂબ નુકસાન થતું હોય છે. આપણે જાણીએ છીએ કે ઘણા લોકો, ઘણા લોકો બહારનું સ્ટ્રીટ ફૂડ બહું જ ખાતા હોય છે. તો તેમના શરીર માં ઘણી બધી બીમારીઓ આવવાની સંભાવના રહેતી હોય છે. પણ જયારે, આપણે જોઈએ કે અમુક બહારનું આપણને ખાતા ખુબ જ ઓછું જોવા મળે છે. જેમ કે એ લોકો ઘરના શાકભાજી જ ખાતા હોય છે. અથવા કોઈ વાર સ્ટ્રીટ ફૂડ ખાવાની એ લોકોને ઈચ્છા હોય તો તે લોકો ઘરેઈ બનાવી લેતા હોય છે. અને ઘરે તમે કહ્યું તે મુજબ ઘરેઈ ગરમ બનાઈને તેઓ ખૂબ ઘરનાના મસાલાના યુઝ કરીને તેઓ ઘરથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક તે બનાવી આપે છે. પણ પરંતુ બહારના સ્ટ્રીટ ફૂડમાં આપણને ખબર જ નથી કે કયા તેલમાં તળિયું છે, કયા તેલ આપણે વાપરે છે, કયા મસાલા વાપરે છે, કેવું પાણી વાપરે છે? કેવી શાકભાજી વાપરે છે? તો આપણને ખબર રહેતી નથી. ઘણીવાર તો તે આપણે જમવા જઈએ છે પરંતુ ઘણી-ઘણી વાર આપણે તે ખોરાકને બનતા પણ આપણે જોવો જોઈએ. અમુક-અમુક વિસ્તારમાં તો લોકો એટલું ગં ગંદકુ રાખે છે કે અમુક લોકો શાકભાજી ધોયા વગર ખરાબ નાખી દેય છે. અને અમુક શાકભાજી સારી છે, બગડેલી છે એ પણ જોતા નથી. અને ડાય
અને તે નાખી દેતા હોય છે તેમજ બનાવી અમુક બહુ ખરાબ યુઝ કરતા હોય છે. પાણી પણ ગંદુ યુઝ કરતા હોય છે. કેમ કે આપણને તે ખોરાક આપણને બધો જોવો જોઈએ, તો આપણે જોઈએ કે ખોરાક હારો છે. તો હા સારો છે. પણ આપને સારો ખોરાક છે આપડે ખાવા લાયક છે તો તે ખાવો જોઈએ. એવું નથી કે આપણને જે સારું લાગ્યું એ બનાવ્યું અને ખાય એવું નથી. આવે ત્યારે જોયે ઉંપયોગ તો સારો છે એની કવોન્ટિનીટી કેવી છે એની ક્વોલટી કેવી છે? આપડે જોવું જોઈએ તેવું તો તે બાબતે તમારે શું કેવું છે?
હમમ તમા તમારી વાત બરાબર છે એટલે આજનું પબ્લિક ખાવામાં જ એટલું ગાડુ થઈ ગયું છે કે આપડે બસ બહાર જ ખાવું છે. મમ્મી આજે ઘરે ની બનાવતી હું બહાર ખાઈને આવીશ, આજે મને લેટ થવાનું આજે હું બહાર ખાઈ ને આવીશ. બહાર ખાઈને આવીશ વાત બરાબર છે તો આજે લેટ થવાનો બહાર ખાઈને આવીશ. પણ તારા માટે ઘરે બયનું છે ને તો તું બહાર કેમ ખાઈને આવાનુ હું ગરમ કરીયા આપીશ ને એમ મમ્મી કેય ને એટલે તમે એ વિચારો કે તમે રાતે સુતા પેલા હું બહાર ખાઈને આવુ અને તમે સુઈ જાવને સવારે ઉઠીને પાછા તમે જાઓ બહાર. તો તમારા શરીરમાં રીયું શું બસ ખાલી બારનો કચરો. એટલે એના પર થોડોક વિચાર કરવો અને વિચારો કે મારા શરીરમાં છે શું? મને પાછળ જતા તકલીફ ની પડે તેના માટે મારા શરીર માટે શું કરી રહ્યૂ છું. એ થોડુક વિચારો અને જે પણ વિચાર મળે ને જે ઘરે બયનું છે થોડું લેટ થાય ઠંડુ ખાવું પડે એક દિવસ ખાઈ લેવાનું. પણ તે ઘરનું ખાવાનું છે. તમે તા બાર ખાઈને આવો કલર, નુડલ્સ, મંચુરિયન. ચાઈનીઝ એમાં એકલો કલર કલર હોય છે એક્લો મશાલો હોય છે. એ ખાઈને તમે રાત્રે આવીને ઊઘી જાવ અને સવારે પાછા નીકળ નીકળી જવો ઓફિસે કે જોબ ગમે તયા અને પછી તમારે આખો દિવસ કાઢવાનો રાત રાતે પણ તમે સરખું જમવાનું નહી ખાશો તો સવારે આખો દિવસ ના પણ તમારે જમવાનું સરખું ના હોય તો તમારા શરીર ની કેવી પરિસ્થિતિ રહેશે પાછળ જતા? એટલે થોડું વિચારવાનું આજના જે યુવા છે એ લોકોએ થોડુંક વિચારવું જોઈએ. કે ના અમારે આગળ જતા અમારા શરીર ને સારું રાખવા માટે અમે અમારા શરીરની એટલી જ કાળજી લેશું કે અમે જે જમવાનું જમતા છે એ અમે થોડુંક જોઈએ ને એનું જાણકારી લઈને અમે ખાશું. અને બાર નું હા મન થાય બધાને જ થાય મને યે થાય. એટલે ખાય બધા જ બહાર નું ખાય પણ ઘર નું ખાવાનું પણ ચાલુ રાખવાનું ફ્રૂટ છે ફ્રૂટ ખાજે કોઈ કોને ખબર કોણ ખાત હશે એટલે ફ્રૂટ પણ ચાલુ રાખ જોઈએ ટ ખાવાનુ આ નજી પછી તમે બાર જે ખા. એટલે બહારનું જે તમે ખાવ એ ઘરનું ખાવાનું બે ટાઈમ તો ખાવાનું છે પછી બહાર તમે મંચુરિયન ખા ડોસા ખાઓ કે પિતઝા ખાઓ અને જેથી આપણા આપણા રાજ્યમાં નવી નવી આપડે રાજ્યમાં તો ખમણ ઢોકળા જલેબી ફાફડાા એટલી બધી વેરાયટીઓ છે. ખાવા માટે તે જ રીતે બધા રાજ્યોમાં પોતપોતાના વાનગીની બધી અ ફેમસ હોય છે. કે હવે તમે કીધું તેમ રાજસ્થાનમાં દાલબાટી એટલે દાલબાટી ના શોખીન જે હોય તે રાજસ્થાન ફરવા જાય એટલે તના સ્ટોલ પર બેસી જ જાય ભયા પોવાવા દેવું એટલે ટેસ્ટ તો કરવાનું જ. આપે હો આપડે કરવાનું જ્યાં રાજ્યમાં જાય ત્યાંની ડી તો આપણે પણ ખાવાની પણ રોજની રોજ નહી એ જ મારે કહેવાનું છે. કે આપણે આપું તમે રાજસ્થાન જાાવ એટલે સવારસન કે, દાલબટી નહી ખાવાના જાવ સારી હોટલ માં જાઓ સારું જમવાનું શોધો દાળભાત ખીચડી ખાવ